કેમ.
બસ મજામાં છું તમે કેમ છો.
હા હું પણ મજામાં છું ઘરે બધા કેમ છે.
ઘરે પણ બધા મજામાં છે તમારી ત્યાં બધા મજામાં છે.
હા હા બધા મજામાં જ છે.
હમ તમારા દીકરા ને હસબેન્ડ ને
હા હા હસબન્ડને દીકરાઓ બધા સારા છે આવજો ને છોકરાઓને એ જ હમણાં પરીક્ષા ચાલે છે.
હા હવે તો ફાઇનલ એક્ઝામ હશે ને.
સમજ્યા.
હમ કઈ તારીથી ચાલુ થશે હવે.
નહી ચાલુ જ છે બસ હમણાં. પતવા જ આવી છે.
હા ચાલુ એમા પિકનિક ચાલે કઈ.
હા અમારે જલ્દી એક્ઝામ થઈ જાય એપ્રિલથી તો અમારે સ્કૂલ પણ ચાલુ થઈ જાય.
હા હા નેક્સ્ટ ઈયર નેક્સ્ટ એકેડેમિક યર ચાલુ હા સીબીએસ શેમાં છે
હા બરાબર સીબીએસ સી ચાલુ થાય.
હા એટલે બસ હમણાં એમાં જ તૈયારીઓમાં છું ને એટલે જ તો કેટલા દિવસથી તમને ફોન પણ નહોતો થતો.
હા બરાબર બરાબર બરાબર બિઝી હતા તમે એટલે
હા ખબર જ છે તમને છો કરાઓની એક્ઝામ એટલે આપ પડે આપણી એક્ઝામ.
એજ ને છોકરાઓની એક્ઝામ એટલે આપેડી. એક્ઝામ આપણને બધ તો પછી એક્ઝિબિશન કરાવ. બાળકોને પછી ચેક કરવા પડેને બોઉ ટેન્શન થઈ જાય.
એ જ તો આપણાં જેવું પહેલું નથી હમણાં શું એ લોકોનું સિલેબસને બધું બહુ જ છે ને અઘરું છે. તો આપણે પેલા બધું શીખ શીખવું પડે પછી એ લોકોને શીખવાડો અને આપણે બહુ ધ્યાન આપવું પડે છોકરાઓ પર. તો જે લોકો સારું
હા અને પછી એ લોકો થિયા. આપ્યા આપે ધ્યાન નહિ આપતા હોઈ ને તો એ લોકો પણ ધ્યાન નહી આપે પઢાઈ માં.
થોડું બધું કહી ને હમણાં પરીક્ષાઓ ચાલે ને એટલે તો હું તો ઘરે બી કહી દઉં કે જમવાનું પણ ટાઈમ સર બધાએ જમી લેવાનું અને જમવાનું પણ કેવું એવું જ બનશે જે ફટાફટ બની જાય ને કોઈ નવી વાનગીઓ નહી બને પરીક્ષા
હા એ તો . સરસ વાત કરો તમે હા બરાબર છે કેમ કે એનાથી હું થશે કે તમે ટાઈમ માંગી શકો ને.
એ જ ને કેમ કે આવું ફટાફટ બની જાય ને એવું જ વિચારું હું અને ફટાફટ જમીને અને મારે ઘરે તો પરીક્ષા હોય એટલે હું બધા મારા મે માનોને કોઈ પણ ને કોઉ મો મતલબ હું તો સામેથી ના પાડી ડોઉ કે અત્યારે હા અત્યારે મારા ઘરે કોઈ નહીં આવતું. હા તે સ્વાભાવિક છે ને હવે પરીક્ષાઓમાં કોઈ આપડે ઘરે આવે તો આપણે પણ જો નહી તો મહેમાનોને સાચવી શકીએ નહી છોકરાઓ પર ધ્યાન આપીએ અને છોકરાઓ પર શું પછી ભણવાવામાં
હા એ તો હા. તો એકદમ બરાબર છે એ એમાં થ કે બા પણને એ કોઈ મહેમાન આવે ના તો એની જોડે વાત કરવામાં આવે પછી એમાં ધ્યાન આપે હા આપને બિલકુલ ધ્યાન ના આપે.
હા એટલે મારા પરિવારમાં બધાને ખબર જ છે અને એ લોકો મારી વાતનું ખોટું પણ નથી લગાડતા એ લોકોને ખબર જ છે કે મેં પહેલેથી જ એ લોકોને કઈ ગીધું એટલે પરીક્ષાઓ પૂરતું મારે ઘરે પેલું કે ને જમ રમવામાં બી કંઈ વાનગીઓ નહીં બને હું ફટાફટ થળવુંક થઈ જાય એટલે રસોડામાં કે ફ્રી અને છોકરી
હમ હ એ તો એકદમ બરાબર છે કારણ કે ભાઈ બાળકો પણ ધ્યાન બૂકો બહુ જરૂરી છે કારણ કે પછી એઝામમાં એામમાં પ્રોબ્લેમ થઈ જાય ામ્યાન આપ તોધર પણ ખરાબ આવ
અને અત્યારે ભણવાનું કેટલું અઘરું છે તમને ખબર છે, એ લોકોનું મતલબ બહુ એટલે નાનપણથી જ એ લોકોને એવી રીતે આપણે ટેવ અહ ટ્રેન કરવા પડે ને કે આગળ જતાં એ લોકોને કંઈક
હા એ તો તમે વાત સારી વાત કીધી કે ભઈ હા, હવેથી જ ટ્રિટ થશે તો જ તો આગળ-આગળ પછી જે પણ હશે તો, તો સારી રીતે કરી શકશે.
હા. બસ હવે આ મતલબ બસ બે જ પેપર બયચા છે, પછી તો એ લોકોને વેકેશન થઈ જશે.
હા
હા. પછ હા, પછી હું એકદમ ફ્રી. એકદમ આમ કેને મને એટલી હળવાશ થશે ને પછી
પછી તો ફૂલ ટાસ્ક કરો ટેન્શન જ નથી.
હા, હા પછી તો ફૂલ ટાઈમ. મારું જે આ કામ ચાલુ કયરું છે એના પર જ મારું ધ્યાન
હા, એ તો છે જ.
તો પણ આનણનેા ફાયદો હાં નઈ સારી વાત છે. એજ ને અમના પણ છોકરાઓને વેકેશન થશે એટલે તો ઓર એ લોકોને સાચવવા એટલા ભારે પડી જશે ને મારે તો.
અ તો એ તો ફૂલ ટાઈમ પછી આપણને એમનો ધ્યાન આપવો પડશે બાળકો ન કારણ કે છોકરાઓ પછી મસ્તી કરતા રહેશે અને કઈક ના કઈ આ કેહેશે કે આ બનાવો આ બનાવો નવી આઈટમ બનાવો. મ મેં તે
હા એ બધું તો હું ખુશી ખુશી કરીને આપીશ કેમ કે એક્ઝામમાં એ લોકોને મેં અ કંઈક નવી વાનગીઓ ખવડાવી જ નથી. એટલે હમણાં બધું એનો જ વારો છે. છેઓ
હા હવે તો તમે અલગ અલગ રેસીપીઝ ટ્રાય કરીશું.
સેન્ડવિચ બનાવાનો પ્રોગ્રામ.
વાહ સરસ સરસ કઈ નહી બનાવો બનાવો. અ મને
અરે ચોક્કસ આવે તમને કઈક કહેવાનું હોય મારે આવી જ જવાનું હોય તમારે.
હમ્મ અ મારે તો આવી જ જવાનું હોય પણ હું ટાઈમને કાઢીને આવીશ.
આવજો તમે હવે આ બસ પેપર પતી જાય ને એટલે હું આવજો તમે તમે તમારા હસબન્ડ મારી ઘરે.
હા હા હસબેન્ડ હસબેન્ડ તો કઈ નઈ હું એકલી આવીશ હસબેન્ડ સાથે તો મેંજા નઈ આવ. પશી પછી આપણે વાત
હા હા ઈ તો છેજ. પણ ફેમિલી સાથે આવજોને એટલે મારા બી હસબન્ડ મળી લેશે. હા હા એ જ ને બસ હવે આ વેકેશન થશે એટલે છોકરાઓ કંઈક કરવા માટે કંઈ હશે નહીં ને એટલે લોકોને શું કરવું બસ ટી વી ફોન આવું જ ચાલશ.
હા કઈ નઈ ન્યૂ એક્ટિવિટી હોય ને એમાં જ જોઈન કરાવી દેવાનું કેમ. કાય એમાં હું કે કઈક નવું શીખશે.
હા હમણાં સમર કેમ્પને એ બધું બી બહુ ચાલે છે તો વિચાર છે એ લોકોને મૂકી દઉં તો શું કંઈક ને કંઈક પ્રવૃત્તિઓતી થ
ન હમ્મ કય હા એ તો બરાબર છે કારણ કે એમાં હું કે નવી નવી એ- ક્ટિવિટી શીખીશું આ બન ના આ એક મહિનો તો એમ જ નીકળી જશે એક બે મહિના તો.
હા એજ ને. પછી તો એ લોકોને કશે ને કશે મારે લઈ જવા પડશે.
હમ્મ વેકેશનમાં કઈક જવાના છો?
હા વિચાર તો છે હવે છોકરાઓને કશે ને તો ફરાવું લાવું જ પડે ને છોકરાઓને તો.
હા ફરાવા લઈ જવું જોઈએ. માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય આપણું પણ માઇન્ડ ફ્રેશ સાઈડ. બાળકો નો પણ માઈન્ડ ફ્રેશ થઈ
પણ બહુ હોય ને એટલે પછી નીકળવાનું બી નહી ફાવે.
હ ગરમી તો કેટલી પડે છે હવે.
હા મારા તો નાની ના ઘરે પણ બો તાપ
હા એમને નાનીને ઘર હું હું જમતો ની હશે.
હા ઓલું હવે. કોઈ છોકરાઓ નથી ને. ત્યાં હવે મારી બેહેનની છોકરી આવે તો એ લોકોને થોડી મજા આવે.
હા બેનની છોકરા કે છોકરી આવે ને તો જ મજા આવે બાકી એક કલા બાળકને તો એકલા કોઈ. પણ હોય તો મજા ની જ આવે તમને તો શું તમે. તમારી મમ્મી જોડે વાતો કરી લઉ પૂરા દિવસ તો ચાલી જાય. પણ એ છોકરાઓ શું કરવાના.
હા એજ ને તો. તોયે હમણાં તો સામેથી કે. કેહતા જ મારા બે જણા કે મમ્મા નાની હાઉસ ક્યારે જવાના છે અમે લોકો.
તો કહો કઈ નઈ એક્ઝામ પતાવો પછી ચાલીએ.
તો મેં એ લોકોને એ જ કીધું કે નાની હાઉસ તો તમે આવો તો નહીં આવો તો પાછા એ તમારા પપ્પાને ફોન કરો કે અમને લઈ.
અમ લઈ જાવ નજીક હોઈ ને તો એ ટેન્શન હોય કે બાળકોને. વે વેલું હોય ત્યાં જવાનું હોય કે ભાઈ પાપાપ જોડે જવાનું છે.
હા એને હમણાં તો મને કેહતા છે ના ના હું એટલે મારી બેનની છોકરી બી છે ને તો કેને એ દીદી હશે ને તો અમે એની જોડે ડ્રોઈંગ કરશું રમશું ને અ ગમે રમસુ એટલે એવું બોલે લોકો પણ પછી ત્યાં આવે પછી તો થાય એટલે એ લોકોને તો એ લોકોના પપ્પા ને યાદ આવી જાય.
પપ્પા જોઈએે ભાઈ. અહીંયા જ છે ને એટલે એ થઈ જાય કે ભાઈ નજીકમાં હોય ને તો આ પણને થાય કે ભાઈ કેટલા વેગા આપણે. પોતાના ઘરે જઈએ.
અને મારા નાના દીકરાને છે ને એના અગર એકવાર હું નહી હોઉ તો એને ચાલે પણ એના પપ્પા તો એને પહેલા જોઈએ.
છે મારે પણ એક છે રેલેટીવમાં એમને પણ એક છે એ ને પણ પોતાના. પપ્પા જ જોઈએ.
તો લાસ્ટ ટાઈમ મારી બેહેન જોડે હું. ફરવા ગઈ હતી તો મારો મોટો દીકરો આવ્યો તો પન એ તો નઈ આવે ને મારા પર વિશ્વાસ નથી હું એને ખોવડાવી દઈશ તો
હાં કંઈ હું તને હું ક્યાં ખોવડાની
હા બસ એને તો પપ્પા મળી ગયા ને બસ તેને બધું મળી ગયુ પપ્ પ્પા પછી તો એને મમ્મા બી ની જોઈએ એને કંઈ ની
હા તમારો નાનો ડીકરો મમ્મા જ બયા છે
નાનો દીકરો પપ્પા જ બોય છે.
અચ્છા અને મોટોન મમ્મા ઝ બોય
મમ્મા હાં એને એને એવું કઈ ની એ અમારા પેલાં કેયને ભોળા ભંડારી છે.
હાં એય ને એને ક્યાં પણ સેટ થઈ જાય.
હાં ઓલો નાનો જરાક મારે તોફાની છે. ના એને સાચવવો બઉ અઘરું છે. થેઈ જાય મારે
હાં નાના તો તોફાની જહોય બધી જગ્યા
જોઈએ અવે બસ આ બે પેપર પતે એટલે શું ફરમાઈશ કરે છે એ લોકો કશે જાવા કેશે તો હવે જવાનું હા એમ તો અમારે અમારા કુલદેવી દર્શન કરવા તો જવું જ છે ત્યાં તો
હા તો કઈ નઈ ને કુલદેવી દર્શન પણ થઈ જશે અને ફરવાનું પણ થઈ જશે
બીજું શુ ચાલો વાંધો નહી તો મળીએ પાછા આવજો ઘરે ચાલો હા ને જય શ્રી કૃષ્ણ બાય